હલો.
હા બોલો.
કેમ છો?
બસ હા જુવોને મજામાં ખાઈન બેઠો છું. તમેં બોલો?
બસ મજામાં. કઈ ની મેં કીધું આજે થોડું આ હા હા જમી લીધું. કઈ નહી મેં કીધું આજે થોડી દિવાળી વિષય પર ચર્ચા કરીએ થોડી?
હા હા કરીએ. તમે કો એમ.
એવું?
હા એવું.
દિવાળી આપડે આમ કહીએ તો અંધકાર માંથી પ્રકાશ તરફ અને અસત્ય માંથી સ ત્ય તરફ અને નિરાશા માંથી આશા તરફ લઈ જતો તેહવાર એટલે દિવાળી.
હા એ વાત તો તમારી સાચી કે રામજી હતા તો સીતાજીને લઈને આયા એટલે કે એ દિવસે દિવાળી ઉજવવામાં આઈ, તો એમના આગમન માટે ત્યાં અયોધ્યા માં દીવડા પ્રગટાઈને ઉત્સાહથી એમનું આગમન કર્યું તું.
હા. અને ભારતના સૌથી મોટા અને લોકપ્રિય તેહવારોમાં દિવાળી નું વિશેષ સ્થાન છે. દિવાળી માત્ર આમ દીવાઓ નો તેહવાર નહી પરંતુ આનંદ એકતા, સમૃદ્ધિ અને નવા જીવનની શરૂઆતનું પણ પ્રતીક છે.
હા એટલે આમ જોઈએ તો દિવાળી એટલે કેવું કેહેવાય કે આપડો જે રાષ્ટ્ર ટ્રીય જે. અ તહેવાર છે એ પ્રજાસત્તાક દિન ને આ. અ અ સ્વતંત્ર દિન છે જયારે ધાર્મિક જે તહેવાર કહેવાય ને જે આપણા દેશનો તો એ દિવાળી કેહેવાય
હા. અને પ્રકાશ ન આ તહેવાર આપણને આમ જીવનમાં જ્ઞાન સત્ય અને સકારાત્મકતા નો માર્ગ આપ અપનાવવાનો સંદેશ આપતો હોય છે. અને દિવાળી પા હા બોલો બોલો
હા એ તમે જે કીધી એ વાત સાચી કીધી કે અ અંધકાર સામે એ રક્ષણને વધુ પણ જુઓને તમે એનાથી રામજીની અ જે એમના જે વિચારો હતા એ બી આપડે લઈએ છીએ કે રામજી કેવા આમ શાંત સ્વભાવના ઉત્કૃષ્ટ વિચારો રાખતા હતા અને એમના પિતા પ્રત્યે બી એમની એમની જે ઈચ્છા હતી. એમના માટે એમને અ ગાદી બી છોડ દીધી અને અ વનવાસ બી કરે ચૌદ વર્ષ અને એમની પત્ની પત્ની સીતા માટે બી એમને લડત લડી કે અને જીત બી મેળવી
હા એટલે આમ દિવાળી પાછળ પણ અનેક ધાર્મિક અને ઐતિહાસિક માન્યતાઓ છે. સૌથી પ્રસિદ્ધ માન્યતા અનુસાર તમે કીધું એમજ કે ભગવાન શ્રી રામે આમ ચૌદ વર્ષ નો વનવાસ પૂર્ણ કરીને અને રાવણ પર વિજય મેળવીને અયોધ્યામાં પાછા ફર્યા હતા તેમના આગમન ની ખુશીમાં સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને ત્યારથી જ દિવાળી ઉજવવાની પરંપરા શરૂ થઈ અને જૈન ધર્મમાં આ દિવસ ભગવાન મહાવીર ના નિર્વાણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. પછી આપડ જોઈએ તો શીખ ધર્મમાં પણ દિવાળી નું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે ગુરુ હરગોવિંદજી જેલમાંથી મુક્ત થયા હતા.
હા
હા
હા એ તો વાત સાચી ગી હતીી પણ દિવાળી ની આજુબાજુમાં બી બીજા બધા તહેવારો આવે ભાઈબીજ છે લાભ પાંચમ છે. અ વાઘ બાર છે. પછી આ બેસતું વરજ કહીએ આપડે ગુજરાતનું, કે બધા આમ મોટા ભગે તહેવારો આનંદ જીવા સ્કૂલ માં બી દિવાળી વેકેશન પણ બધી જગ્યાએ
હા એટલે તમે કીધું આ દિવાળી ના પાંચ દિવસ તો દરેક પાંચ દિવસ નુ આપણેે આમ જોવા જઈએ તો પોતાનું આમ આગું મહત્વ આપડણે કહી શકીએ જેમ કે ધનતેરસ તો ધનતેરસ ના દિવસે લોકો નવા વાસ ણું સોના ચાંદી કે અથવા કઈ અન્ય વસ્તુ ખરીદતા હોય છે. અને ભગવાન ધન્વંતરી અને ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવતી હોય છે. પછી ધનતેરસ પછી આવે કાળી ચૌદશ તો કાળી ચૌદશ ના દિવસે આ દિવસે આમ સ્વચ્છતા આરોગ્ય અને દુષ્ટતાથી મુક્તિ માટેની પરંપરાઓનું પાલન કરવામાં આવતું હોય છે. એના પછી જોઈએ તો દિવાળી. તો દિવાળી આમ કહીયે ને તો મુખ્ય દિવસે અ લોકો ઘરની સાફ સફાઈ કરતા હોય છે રંગોળી બનાવતા હોય છે દીવા પ્રગ ટાવતા હોય છે. લક્ષ્મીજી અને ગણેશજી ની પૂજા કરતા હોય છે. અને પરર પરિવારની સાથે મીઠાઈ વેચીને ખાતા હોય છે. અને જે નાના બાળકો હોય એ રાતે ફટાકડા પણ ફોડતા હોય છે. પછી એના પછી નું દિવસ આવે તો નવ વર્ષ તો નવ વર્ષ આપણેે આમ કહીએ તો નવા વરષની હિન્દુ ધર્મમાં આમ માન્યતા છે ગુજરાતમાં આમ દિવાળી પછી જે નવું વર્ષ છે એ ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ હો લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હોય છે અને વડીલો ન આશીર્વાદ લેતા હોય છે. પછી ભાઈબીજ તો કે ભાઈ બીજ ના દિવસે ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નું આમ બંધન ઉજવવામાં આવતું હોય છે. અને આ પાંચે પાંચ ની પણ આમ અલગ આપડે ભાઈબીજ ની પાછળ પણ એક ધાર્મિક કથા જોડાયેલી હોય છે. હા
હા એ વાત તો તમે સાચી કીધી એ લાભ પાચમ છે તો એના દિવસે બધા જે વેપારીઓ હોય છે એ જે જૂનું એમનું જે રેકોર્ડ લખવાનું જૂના જે ઉધાર લખ્યું હોય કે ગમે તે હોય. એ બુક બી ચેન્જ કરીને નવી લાલ લાલ જે. પુંઠું કે કવર હોય તે એવી નવી બુક ઉપર શ્રી ગણેશ કર્યા તયા.
હા અને દિવાળી નું પણ આપણેે આમ સાંસ્કૃતિક મહત્વ પણ ગણું છે. દિવાળી આપણને આમ, છે કે જીવનમાં સત્ય પ્રેમ અને સદાચાર નો વિજય હંમેશા થતો હોય છે તે પરિવારને એક કરતું હોય છ અને સંબંધોમાં પ્રેમ વધારતું હોય છે. અને સમાજમાં આનંદ ફેલાવતું હોય છે.
હય. એ તો તમે સાચી વાત કરી પણ આ જે હત એમાં દિવાળીમાં એટલે કે જે રામજી જીત્યા હતા એમાં આમ જોઈએ તો, એકલા રામજી એકલા થી જ એ આ યુદ્ધ નતા જીત્યા વિભીસન છે. હનુમાનજી છે, સુગ્રીવ છે, એમના ભાઈ છે બધા. ભેગા મળીને એમને લક્ષ્મણજી છે. મેન તો બધા ભેગા મળીને આ એ તો.
હા. વિજય મેળયો હતો. અને દિવાળીમાં આપડણે આમ કહીએ ને તો એક સ્વચ્છતાને લઈને પણ અ જોડાયેલું છે, આપડે ચોમાસું પતે-' જે ચોમાસા ના કારણે જે ઘરમાં ભેજ ભેજ કઈ પણ આવયું હોય એનાથી આપણે રોગ થઈ શકતો હોય છે. એટલે દિવાળી પેલા આપડે ઘરબા ઘર હોય કે દુકાન હોય ક આપડી આસપાસના જે વિસ્તારો હોય એમની આપડે સાફ સફાઈ કરતા હોઈએ છે. અને આ માત્ર ધાર્મિક પરંપરા જ નહી પરંતુ સ્વચ્છતા અને આરોગ્ય માટે પણ ખુબ મહત્વપૂર્ણ છે.
હા, તમે કીધું એ વાત તો સાચી કે સાફ સફાઈ કરે છે લોકો. પછી પોતાની જે દુકાનો હોય એમને અહ લાઈટ થી શણગારે એટલે કે ડેકોરેટ બી કરે છે. અને આજુબાજુ ના રસ રસ્તાઓ ઉપર બી જે આપડી ગાર્મેન્ટ છે એ બી ડેકોરેટ કરા છે અને આમ આજુબાજુમાં અમ અમ્મ માહોલ બનાવા છે કે ભાઈ દિવાળી છે આ તો રાખવું જોઈએ એવું.
હા. અને દિવાળી ના સમયમાં વેપારમાં પણ ખુબ વ-વધારો થતો હોય છે. કપડા મીઠાઈ ઘર ની સજાવટ નું ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ના તો માટીના દીવા રંગોળી નો સામાન કોઈકને આપડે ગિફ્ટ આપવી હોય તો એ અને આ બધા ના કારણે અહ વેચાણ થી લાખો લોકોને આમ રોજગારી પણ મળતી હોય છે.
હા, તમે કીધી એ વાત બી સાચી અને જુઓ ને આપડે આપડે આખા વર્ષમાં આપણેે બીઝી હોઈએે કે કામ છે કામ છે કામ છે. તો જયારે આ દિવાળી કે જેવો તહેવાર આવે મોટો અહ અઠવાડિયા ની રજ જા હોય તો ત્યારે આપડે જે પરપ્રાંતિય હોય એ પોતાના ગામડે જઈને પોતાના સગા વાલાને મળે છે અને આમ બધા ભેગા મળીને ટાઈમ અહ અહ ટાઈમ આપે પોતાને સગા વાલાવાનું એટલે એવું નહીં કે ભઈ આપ બધા દૂર જ રે કે આ એવા દિવસો છે કે બધા સગા વાલા ભેગા માણી ને આ તહેવાર ઉજવે.
હા. અને દિવાળીની પર્યાવરણ પણ આમ અશ પર્યાવરણ પર પણ અસ સર જોવા મળતી હોય છે કે આજે દિવાળીની ઉજવણીમાં ફટાકડા નું ઘણો જ વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે એના કારણે હવાનું પ્રદુષણ વધે પાણીનું પ્રદુષ સ્તન થાય. વૃદ્ધો અથવા નાના બાળકો અને દર્દીઓને તકલીફ પડે છે. અને પ્રાણીઓ પણ ડરી જતા હોય છે.
હા એ તો છે પણ હવે તો જુઓ ને એ પ્રદુષણ વાળું હવે અહ જે છે એ અમુક જગ્યાએ બંધ કર્યું છે કે અમુક આવા જે દૂષિતો વધાર વધારે પ્રદુષણ જે ફેલાવતા હોય એવા ફટાકડા ઉપર પર અહ પ્રતિબંધ મુૂક્યો છે અને એવું કર્યું છે સરકારે બી.
હા, એક એમનું સારું પગલું લીધેલું છે. પર્યાવરણ ને લઈને એટલે બને એટલે આપડે આમ ગ્રીન દિવાળી ઉજવવી જોઈએ. હા હા નહીં સારું સારું ચલો.
હા હા ચાલો.
પછી વાત કરીશ.
હા.